હ
કેમ છો ધવલ ભાઈ
હવે એકદમ રેડી
હા તો હું તમારી સાથે આજ ખેતીના વિષય ઉપર વાતચીત કરવા માંગુ છું
હ
એટલે ખેતી એવી રીતે કે અમે જે ખેતી કરીએ છીએ તે પશુપાલન કરે છે એના વિશે હું તમારી સાથે વાત કરવા માંગુ છું જેથી કરીને હું તમને જણાવી શકું કે અમે જે ખેતી કરીએ છીએ તેમા ખેતી માં જે અમારી કુલ સો વીઘા જમીન છે સો વીઘા જમીન માં અમારે જે રીતે અમે અમારી જે પચાસ વીઘા જમીન છે તેમાં મગફળી વાવેલી છે હવે જે પચાસ વીઘા જમીન જે મગફળી વાવી છે તેમાં સારુ ઉત્પાદન છે ને એમને સારું વળતર પણ મળે છે અમે છેલ્લા દસ વર્ષ થી જે મગફળી વાવી રહ્યા છે અને એને એમને સારું ઉત્પાદન પણ મળી રહ્યું છે એવી રીતે અમે જે દસ વર્રથી મગફળી વાય છે તેના કારણે અમને ઘણો લાભ થયો છે ને આવનારા સમય પણ થશે અને જે બીજી પાછા વિકાસ જમીન છે હવે જે બીજી પાચાસ વીઘા જમીન છે એમાં પણ અમારે ઘણો બધો ફાયદો થાય છે હવે જે બીજી પચા વીઘા જમીન છે એમાં અમે એવું વસ્તુ વાવ્યું છે જે તમે જોતા હશો કે ગાયો નો ઘાસ સારો જે વીસ વીઘામાં વાવેલો છે બીજું અન્ય જે ભેસો માટે જે અ ભસો નો જે તબેલો હોય છે તે તેમાં જે ઉત્પાદન કરવાનું હોય તે વાવેલું છે એવી રીતે અમે જે ઘણું બધું અમે જમીનનું સારું ઉપયોગ કરીએ છી ને મને સારું વળતર મળે છે એટલે જમીન એટલે જે ખેડૂતને જે આપણે કહેતા હશું કે જે ભારત એક ખેત ગાવ હજે ખેતી પ્રધાન દેશ છે એવ એવું કહેવામાં આવે છે એટલે એવી રીતે અમે ખેતી કરીએ છીએ જે ભારતના દરેક નાગરિક ખેતી કરતો હશે તો ખેતી કરવી એક સારી બાબત છે એની ખેતીથી પણ સારું એવું વળતર કમાઈ શકાય છે અને એવ સારો એવો વ્યવસાય થતો હોય છે એટલે અમે પણ ખેતી કરીએ છીએ. તમે પણ ખેતી કરતા હશો. તો તમે શું જણા હા તો હું તમને એક પૂછવા માગુ છું, કે તમે પણ જે ખેતી કરો છો. કેટલા પ્રમાણમાં ખેતી કરો છો. શું આવ્યું છે. અને જેવું વળતર જ છે. તો તમે એના વિશેે મને થોડી માહિતી આપોને
અમારે એકસો વીસ વૂકા ખેતર છે. અને અમારે પણ મગફળી અને શિયાળામાં બટાકા અને એવું બધું સીઝન પ્રમાણે વાવીએ છીએ. ફળી તો અમે ખાસ ટાઈમથી વાવીએ છીએ. તેમાં અમને ખાસું બધું વળતર મળે છે. અને આગળ મળતું રહેશે. અને બસ બટાકામાં પણ એકદમ સારું છે. બટાકામાં તો ભાવ વધે જાય ભાવ ઘટે જાય. અને એક વીસ વકામાં અમે શાકભાજી વાવીએ છીએ. જે માર્કેટમાં જાય છે. રોજ સીઝન દર સિઝનમાં આવીએ એ જે વેચાતી હોય, એ રીતે શાકભાજી અને બીજું દેખો દસ વિઘામાં ચારો આવી છીએ. જે ગાય સ તબેલો છે. ને એનો ચાર ચાર વાવીએે છીએ. અને પાંચ વીઘામાં અમારે તબેલો છે. ખાસ બધી ગાયો અને હ. ગોસાળા ટાઇપ છે. અને ત્યાં એક આશ્રમ પણ બનાવેલું છે. ખાસ બધા અને ખેતીમાં બસ ખાસું બધું મળી રહેે અને એમ અમારે ખે ખેતી કરવામાં ત્રણ ટ્રેક્ટરો છે.
હમ.
અને બધા સાધનો છે. અને બધું અમને મળી રે એમ તમે એમ કઈ ટાઈપની ખેતી કરો. હલો. અમે તો મગફળીને અને જાર, મકાય, હાલ તો મકાઈ અને મગફળી પણ વાવેલી છે. ને તમે આવજો એક વખત ઓટો મારવા આપણે બધા ફરશું મારા ખેતરમાં અને ત્રણ બોર છે. અમારા ખેતરમાં ત્રણ બોર હલો દેવજીભાઈ હલો. અવાજ નથી આવતો. હલો દેવજીભાઈ. અવાજ નથી આવતો. તમારો તમારો અવાજ નથી આવતો. હા હવે આવે.
તો કોન તમાર કેવું ઉત્પાદન હૈ તો હું તમને એક વાત કહું કે તમે જે ખેતી કરો છો. તેમને તમને સારું ઉત્પાદન થતું હશે. અને ઉત્પાદન પણ જેના કારણે તમને સારું ઉત્પાદન મળે. એવું સરકાર તમને ફાયદો આપતી હોય છે. જે સરકાર પણ તમારા માટે એવા ઘણા લાભો બનાવ્યા છે. જેનાથી ફાયદો થતો હોય છે.
હમ્મ.
એવી રીતે એક મને એક વાત કહેવા માંગુ છું, કે જે રીતે સરકાર પછી જે ખેડૂતોને જે લાભ આપી રહ્યો છે, તેના કારણે ખેડૂતોને જે ઓછા ભાવે ઘણું બધું મહત્વ હોય છે. જેમ કે અમે ખેતી કરીએ છીએ. તો હું ખેતી કરું છું એટ એટલે જેમ કે તમે ખેતીમાં તમને જે ઘણી બધી માહિતી હશે તો હું જે ખેતી કરું છું, એમાં એવું હોય સે કે જે ખેતીમાં મારે જે મેં તમને વાત કરી, કે પચાસ વીઘા જમીનમાં મગફળી વાયેલી. તો હવે મગફળી બગડે તો સરકાર તમને એવો લાભ આપતી હોય છે, કે જે રાહત દરે તેમને પૈસા આપતી હોય છે. જે અહ તેમની મદદ કરતી હોય છે આર્થિક રૂપે. એવી સર કાર તેમને મદદ કરે છે. એટલે હવે હવે જે મગફળી છે, પછી બટાકામાં તમે જોતા હશો, કે શિયાળાના સીઝનમાં બટ આવે છે. તો અમે એમાં બટાક કામાં પણ સારું ઉત્પાદન કરતા હોય છે, કે બટાકામાં અમે સો એ સો વીઘા જમીનમાં બટાકા, એટલે સો વીઘા તો નથી. પણ જે ઉપયોગી એસી વીઘા જમીન છે એમાં એસી એ એસી વીઘા જમીનમાં જે બટાકા વાયી દેતા હોય છે. જેથી કરીને અમે જ જે કોલંબર બ્ર બટાકા વાવીએ.
હમ્મ.
તેથી અમને ઘણો બધો ફાયદો થતો હશે. કારણ કે કોલંબો એક એવું બટાકું છે કે જે ખૂબ જ સારો ભાવ આપતો હોય છે. અને સારું ઉત્પાદન પણ આપતું હોય છે. જેથી કરીને અમને ખૂબ જ લાંબા ગાળે લાભ થતો હોય અને જે આપણા આવનારા સમયમાં લાભ થતાના કારણે આપની જે પેઢીઓ છે તે તરી જતી હોય છે. અને ખૂબ જ આપણને થતો હોય છે. એવી રીતે અમે પણ ખેતી કરીએ છીએ. તો તમે ખેતી કરો છો, પશુપાલન પણ કરતા હશો. તો મને શું તમે જે પશુપાલન કરો છો તે સાથે ખેતી કરો. તો જે પશુપાલનમાં કંઈ રીતે તમે પશુમાં વધુ પ્રમાણમાં દૂધ ઉત્પાદન કરો છો, અને કેટલા પશુઓ રાખો છો, એના વિશે મને ડિટેલમાં માહિતી આપો.
હા દેખો. અમારે તીસ ગાયો છે. અને વીસ ભેંસો છે. એટલે કુલ થયા પચાસ જે એના ના બાળકો હોય, ગાય, રડલી બીજી હોય ને, પાડા ને. તેને પણ ચારો નાખી. કુલ અમારે સાઈઠ જેવા ટોળાં છે. બરાબર. અને તેમાંથી અમને રોજ ઓમ અહ ત્રણસો-ચારસો લીટ ટર જેવું દૂધ નીકળાય અમારે રોજે. એટલે-એટલે અમે દેખો સવારે પહેલા વહેલું ઉઠી જવાનું ખેતરમાં જે મજૂર હોય તે ચારો વારતા હોય. ખેતરમાં જે ભાગ્યા હોય ને રાખેલા હોય તે બધા ચારો વાટે, અને પશુપાલકોને જે પશુ હોય એને ચારો નાખે. પસી ઈ ચારો ખાઈ રહે એટલે દૂઈ નાખી અમે વહેલા સવારે. સવારે વહેલા પાંચ વાગે. અને પછી, ઈ ચારો નાખીએ પછી- જે, એનું પેલું, આવે એની દવા પેલી આવે ને પાવડર એ ચારીએ. તે રીતે અમે બે ટાઈમે અમારે- બસો, ત્રણસો જેવું લીટર દૂધ નેકળી જાય અને - એમ કરતુ કરતુ મળે જાય અમને.
બરાબર પછી,
પછી અમારે જો- હમણાં પણ અમારે મગફળીમાં ખુબ બગડ્યું તું, વરસાદ આવ્યો તો. અને ખૂબ બગાડ થયો હતો. મગફળીનો અને પછી અમને કોઈ- -સહાય નતી મળી- -સરકારની, એટલે પછી અમારે ભોગ્યું તું અમે. ખાસું બધું નુકસાન થયું હતું અમારું. અમારે વીસ વીઘા મગફળી - એમનેમ બગડી ગઈ તી, ને બીજી અમે પેલા જ લઈ લીધીતી મગફળી. એમાં આ ખાસું બધું નુકસાન થાતું હોય છે. અ તેને અટકાવવા તો હવે કોઈ- તો નહી, જે થવાનું એ થવાનું. એટલે એના માટે આપડે- જે ભોગવવાનું છે એ તો ભોગવવું જ પડે. એ અને તમારે શું શું વાવેલું છે?
હ વાવેતરમાં તો અમે ઘણું બધું કરીએ, છીએ તમે જે વાત કરી - વાવેતરની તો મેં તમને માહિતી આપી. પણ હું તમને એક બીજી માહિતી આપવા માંગુ છું. જે મુ પશુપાલન કરુ છું એના વિશે.
હમ
પશુપાલનમાં જો, મારે કેવું ખબર? કે ટોટલ મારે તમને શરૂઆતમાં મે વાત કરી હતી કે મારે સો વીઘા જમી છે. એમાંથી હું પચા વીઘા મગફળી વાઈ ને જે- દી દસ વઘા જમીનમાં હું કી ભેંસો રાખું છું, ગાયો ભેંસો રાખું છું.
હમ
એમાં જે દસ વીઘા જમીનમાં અમે પાંચ ભાગ પાડેલા છે. જે દસ વીઘા જમીન- એ પાંચ ભાગમાં એટલે કે બે બે વિઘા ની જમીન વેચેલી. હવે એમાં કેવી રીતે ખબર છે કે બે વીઘા જામીન છે. એમાં દરેક - એક બે બે વીઘા જમીનમાં એક એક મેનેજર અને એક એક સીએ રાખેલો. જે મને ડિટેલમાં માહિતી આપ- અને એની ઉપર તે પાંચો નો મેનેજર અને એક પાંચો નો સીએ. જે તમને જે સીએ રાખેલો પાંચો નો. તે મને ટોટલ માહિતી આપે કે, મને કેટલું ખાણ લાવું પડશે વરસે કેટલુ- વાર્ષિક હિસાબ બનાવે, તેમાં કેટલો ખર્ચો આવ્યો કેટલું પ્રોફિટ થયું કેટલું- - નુકસાન થયું, અને- કઈ રીતે મારે આગળ જે પ્રોફિટ કરવા માટે શું કરવું પડે એવી રીતે મને માહિતી મળી રહે. દિવસે મારે, જે એવી એક વ્યવસ્થા ગોઠવેલી છે, હવે આમા મુ તમન કહું કે, જે બે-બે વિઘા- કઈ રીતે ખબર રાખ્યું છે. કે જે એક - - આમાં હું તબેલો છે. અને જે બે વીઘાના જે પાંચ ભાગ પાડ્યા ને - એમાં બે વિઘામાં જે ભાગ - - છે એમાં એક વામાં તબેલો અને એક વીઘામાં તેના ઘાસચારો. એવી રીતે એક વીઘા મા તબેલો, બે એવી જ રીતે બંને પાંચોમાં મે - આવી રીતે ભાગ પાડેલા છે. હવે પાંચોમાં આવી રીતે ભાગ પાડ્યા જેથી કરીને મને જે મારી માહિતી જે સરળતાથી મળી રહે. અને મારે ટોટલ જે દસે દસ તબેલામાં મારે જેટલા માની લો કે દરેક તબેલામાં જેટલા અ જેટલા દસ કર્મચારીઓ કામ કરતા એટલે લેબરો જે મજદૂરો કામ કરતા હોય છે. એ એવી રીતે મારે કોઈને પ પચાસ આ પચાસ જેટલા અ મજૂરો કામ કરતા હોય છે. અને એવી રીતે હું ઘણો બધો ફાયદો કમાતો હોઉ છું. કે જે મારે જે ડેરીનો પગાર છે. એ મારે જે જમીનના પગાર જેટલો જ આવતો હોય છે કે અને મારે વધુ પ્રમાણમાં દૂધ ઉત્પાદન કરવાના કારણે મારે ડેરી પોતાની ડેરી બનાવવી પડી કારણ જો તેટલું દૂધ હું બહાર ભરાવુ તો મને ખુબ જ નુકસાન થાય. તો એવી રીતે ઘણો બધો ફાયદો થાતો હોય છે, તો તમે જે હમ તમે બીજું શું કરો છો આમ બીજું ખેતી સિવાય અન્ય કઈ વ્યવસાય?
હા, ખેતી સિવાય અમારે એક સુરતમાં એક કંપની છે. સોલારની તેમાં અમે છીએ, એલા હાલ કામ કરું છું સોલારની કંપનીમાં એટલે સી એ તરીકે છું સોલારમાં અને સોલાર અમારે બનાવવાની જાતે એ જે કાર્યકર્તા હોય. જે અ મજૂરો હોય તે બણાવે અને મારે બધું દેખરેખ રાખવાની. તેમની અને તે એમ હમણાં રજાઓ પડે હું દર સીઝન પૂરતો આવું છું અ ખેતર હોય દેખરેખ રાખવા અને તમે એ વાત સાચી કરી પેલો જે રાખવા જોઈએ તો દસ વિઘા ખેતર પ્રમાણે એક પેલો રાખવો જોઈએ આસિસ્ટ. એ મારે પણ એવું કરવું પડશે. તે સારું કામ આવે નઈ?
હમ્મ.
હ મા